હલો
હલો
તેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ
જ શું કૃષ્ણ મજામાં તમે કહો
પાસ પા જમાં
હમ કેવું ચાલે
બસ શાંતિ છે તમારે કેવું ચાલે
બારસ છ
હમ હમ
હા તો મારે તમાર કોલેજ ચાલુ થઈ ગઈ
હા કોલેજ ચાલુ જ છે મેં જોયું તું તમે બારમામાં પાસ થયા ને સ્ટેટસ જોયું તું તમારે
હા મેં ચારું સેટ
ચાલું ઓકે બરાબર બી શી એ માં હે ને
હા બેસીએ પા
બરાબર
મારે છે ને મે કોલેજ ચાલુ થાયને મારે એક નવું માવું લેપટોપ લેવાનું છે મારું જૂનું વાળુ હતું ને બગડી ગયું છે તો તમે સજેસ્ટ કરશો કઈ સારું લેપટોપ વેપટોપ હોય કે કઈ કંપની ન કે તલેવા
હા હા તો તમારો તો અત્યારે કોલેજ વિસેમાં ચા વરસ નું થઈ ગયું ને તો હમ તો કેવું થોડું બજેટ થોડું વધારે હોય તો સારું જ લેવાનું
હા બજેટ નું તો કોઈ ટેન્શન ના કે ચાલેે તો બજેટ નું તો
હા કેમ કે છે ને જો બે વરષ ચાલે અને ફરી બગડી જાય એવું નહી લેવાનું
હા એ તો ખબર છે
હમ એવો ને મારી જોડે આસુસ નું હતું લેપટોપ
હા
એ સારું આવે છે એનું અત્યારે એ સેવન નવું આવ લોન્ચ થયું છે
હા
એ સારું આવે છે એ લેવાય તમારું
ઓકે એ તો ગેમિંગ લેપટોપ છે ને
હા ગેમિંગ લેપટોપ છે
હા વાંધો ના આવે મે એડિંગ બેેડિંગ કરવાની હોય ને તો એમ બી ચાલે મને ટબ્મા કરીએ ને તો બેટર રહે
હા હા બરાબર
અ
હમ એમાં તો જો ને બીસ છે એમાં તો તમાર સારું રશે તમારે કઈ ઈસ્યુ આવે તો મને કેજો
હા એતો છે
તું હોય તો મારે કઈ
આમ તો મને લેપટોપ આવડે છે હા બટ એવું કશું લાગશે કે નહી ફાવતું તો હું તમને પૂછીશ
હા હા હા
કેમ કે લેપટોપ તો અમને મોસ્ટલી આવડતા પેંલા વાપરતી હતી પણ પેલું બગડી ગયો ને પછી કોલેજ બવ ચાલુ થાય નવું બધું નવ જ લીધું હવે ફોન ભી નવો લીધો તો ના ફોન તો લેવાનો જ હતું હ અને પછી તો લેપટોપ બી લઈ જ લઉં ના હવે પછી ચાર વર્ષ કોલેજ પછી બી આગળ માસ્ટર્સ બધું કરીશ તો તો લેપટોપ તો જોઈશે જ ને એટલે
હા બરાબર
એટલે હ તમને ફોન કરીને પૂછાયી હતી કે તમે એમને નવું લેપટોપ લીધું તું ને એટલે કે તમે સજેસ્ટ કરો બ સારું લેમ લેપપમાં
ના જો મેં પેલા લીનો નું વાપરેલું છે એસપી નું વાપરેલું છે અત્યારે આસૂસણું વાપરું છું તો આસૂસણું સારું આવે છે એસપી નું સારું જ આવે છે હા એસપી નું પણ સારું જ આવે છે પણ મારે ગેમિંગનું થોડું હતું ને મારે ગેમ રમમાં જોઈએ એટલે મેં કીધું ગેમંગ ગેમિંગ લેપટોપ લઉં
હા કેમ કે કેટલા લોકો એમને લીનોવાનું ભી લીધું લીનોવાનું ભી એમ તો સારું આવે છે
પણ લેવાય હા લીનું પણ લેવાય
હા એ ભી ચાલે હવે
હા ડેલનું પણ આવે છે સારું હા ડેલનું પણ સારું આવે છે હા
એટલે હવે જો શું તમે કઉ છ હું તો પછી હું જોવા જઈશ હ જોવા જઈશ ને તો તમને કઈ પૂછીશ કે કયો મળે
હા મને કેજો ને હા હા
એ કવું મોડર લેવાય એટલે હ કઈથી લેવાય
બધા મોલ છે ને એમાંથી લઈ લેવાનું ઓનલાઈન ન મગાવવાનું તમે જોઓને લેજો
કેમ કે મેં વિચારું તું કે ઓનલાઈન જ લઈસું એટલે
ના ના ના ઓનલાઈન પ્રિફર ના કરશો અત્યારે કે ભાઈ આ જોઈને લેવાનું પછી બીજું કઈ હોય તો હા તો તમે એક વાર જોશો ને તો તમને આઈડિયા આવશે કે આ લેવું કે ના લેવું ઓનલાઈન તો કેવું બધું સારું જ લાગે
હા તો ક કતોય માછર લવું
હા સૂર બધા સ્ટોરમાં કોઈ પણ સ્ટોર માંથી લેવાય જ્યાં સારી ઓફર હોય
હા કેમ કે ક્રોમા કે પછી રિલાયન્સમાં તો આમ સારી ઓફર્સ હોય છે જ ને એમ બી એટલે
આ ક્રોમામાં હોય છે રિલાયન્સ માં પણ ઓફર હોય છે મેં રિલાયન્સ માંથી લીધેલું છે
હા તો ચાલે હ રમાના તો ખાસા પ્રોડક્ટ લીધેલા છે એટલે ચાલે કેટું લઈ લઉ તો કે પછી ક્રોમબ કેછી રિલાયન્સમાં બી સારા આવે છે તહી બી
હા
જઈ બધા સારું લાગશે હું ત એથી જોઈશ હું તમને પૂછીશ કે કઈથી લોવ ને કયો મોડલ લો એમ
હા ગુરુવારે ઓફર હોય છે રિલાયન્સમાં
અને શુક્રવારે ક્રોમામાં હોય છે ઓફર
હજુ બે દિવસ એક એક દિવસે જઈ આવીશ અને
હા પછી લેવાનું હા અને કોઈ જોઓ નજીક કે દિવાળી જેવું તમારે રાહ જોવાતી હોય તો દિવાળી આવે ત્યાં સુધી દિવાળી પર ઓફર સારી આવશે
હા આ પેલું કોલેજ ચાલ થ હશે ને પછી પાછું એક્ઝામ આવશે ને એમાં એસાઈનમેન્ટ બનાવવાના આવશે ને લેપટોપ તો જોશે ને એમેન્ડું લેપટોપ વગેર કેમ બનાવીશ
હા એ પણ છે હા તો લઈ લો હા વધારે કઈ ફરકે નહી પડે એનો ભાવનો
બરાબર છે. કેમ કે એમાં જૂનું છે. એમાં રીપેયર નહી કરાવવો હ એટલે રીપેયર કરાયને સુ કરી પછી નવું જ લાવું છે તો એટલે
હા
વિચારું છું કે લઈજ લઉં હમણાં દસ દિવસની અંદર તો લઈજ લેવું છે એમ
હા
કેમ કે કોલેજો ચાલુ થઈ ગઈ છે.
હમ્મ કોલે જોને કોલેજમાં તમારે અત્યારે સી લેંગ્વેજ આવતી છે. સી ઈ જાવા તો આ બધામાં તમને કઈ પણ હોય ને
હા
અ કોડિંગ લેગ લેંગ્વેજ મા કઈ પણ તમારે શીખવું હોય તો મન કેજો મને બધું જ ફાવે
હા સારું કેવાય તો એ એવુ જાણવા ને એમાંતો મને થોડુંક બધુ બહુ ઓછી ખબર પડે છે એમ કોડિંગ વાળી લેંગ્વેજ તો
પણ પૂછી લેવાનું
હા એ તો હું પૂછી લઈશ વાંધો નહીં
કેમ કે એમાં છે. ને તમારું ધ્યાન આપવા જેવું છે. જાવા છે. સી સી છે. અને પાઈથન કે તમારે પાઇથન એટલા માટે શીખવાનું કે અત્યારે એ લેંગ્વેજ ચાલે છે. માર્કેટમાં તમારું કોઈ પણ જોબ લેવી હોય ઇન્ડસ્ટ્રીમાં એ લેંગ્વેજ પ્ર.. કર અને તમારે એ આઈ મેલમાં જોવું હોય તો તો બેસ્ટ છે પાાયથન શીખવું
ચાલતીધી કેમ કે અ હતા તો ચેટ જી પીટી પર ને જમીની પર ને બધા પર કેટલું બધું આપણે. કરી શકી તો તો એઆઈમાં જોઈ તો બેટર હ ને એમ
હમ્મ હમ્મ સારું સારું
હમ્મ એટલે એવું વિચારતી હતી તમારે શું કશો કે એ આઈ મા જવું જોઈએ કે ના જવું જોઈએ
જવાય પેલા તમારે જોવાનું કે તમારે મેચ સારું હોય અને પઇથન લેંગ્વેજ છે. કોડિગ લેંગ્વેજ લેંગ્વેજ છે. એ આવડતી હોય તમને સારી તો થાય
હ એમતો પેલું થોડુંક્ વેક્સ મેક્સ થોડું વીક છે. બટ એ તો હવે જોઈએ કોલેજમાં કેવા આવે છે. પછી જોયે
હા હમ્મ
કેમ કે જવાની એવું ફાવે નહીં કે એવું પઇથમને એવું કા કોલેજ તો પછી વાંધો ના આવે લઈ લેવાય એઆઈ વાંધો નહી
હા એતો કરાય થઈ જશે ટાઈમ એ બધું થ જશે તમે અત્યારે જો તમારે ચાર વર્ષ છે. તમે કરો તો ખરા આઈડિયા આવશે કોડિંગ લેંગ્વેજમાં તમારે ઇન્ટરેસ્ટ આવે છે. કે નથી આવતું
હમ્મ
હમ્મ
હ ચાર વર્ષ તો જો પછી હ એવું એઆઈ વાળો કોર્સ જ લઈશ તો પછી આગળ ફ્યુચરમાં કામ આવાને
હલે એમ એમસી કરી દવાનું એ એમાં એ આઈ અને મશીન લર્નિંગ નું આવે
હા તો ચાલે કેમ કે તો બેટર હોય છે કેમ કે આ એઆઈ ન તો બધું મોસ્ટલી પ બધું એઆઈ પર જ કરતા હોય છે એટલે
હા હા હમ
એટલે પછી હું વિચારું છું કે
હમ
એઆઈ નું કોર્સ કરું એમ કે આગળ જઈને થોડું આક માર બધું તો મારુંાવ છે એટલે એવું બી કરાય કે યુટ્યુબ ભી કરાય પછી એમ
હ તમાર જૂનું લેપટોપ હતું ને એને શું થયું હલો હલો હલો